હા
કોણ બોલો છો તમે
હું દીપક પ્રજાપતિ બોલુ
ક્યાંથી બોલો છો તમે
હું અમદાવાદ
અમદાવાદ થી મને ની ઓળખી
ઓળખીને
કોણ બોલું છું.
પૂજા બેેન બોલો
શું લાગો છું તમારે
બોન બોન
તમારે શું લાગું છું હું
કોણ લાગો ના
હા
એલા બોન લાવો બોન બોન
ઓ મારે હુણો ફરક આવી ગયો
વાંધો નહી
શું કરો છો તમે
કઈ નહી સાંયે બેઠો છું
કેમ
બીમાર છું એટલે
શું થયુ
નસા બતા બહું કર્યા એટલે
ઓ સારું ઓર કરવાનું
હા
તમારા પપ્પા જરબાને મીલ્યા
એક સેકન્ડ બોલો હા
તમને ધોયો નહી તમારા પપ્પા
હાલો
હાલો
હા
તમારા પપ્પા તમને ધોયા નહીં
પપ્પા
હુ
પપ્પા કીધું બેટા બે મારે હંગાતે કર બે કરે
અચ્છા આમ કે
હા
પછી તમારે શું કરવાનું
પછી શું બોટલ લાવવાની બે બે બાપ બા દીકરા કરવાનો પીવાનો
હા હા હા
એવું
આ વાત આ મને કરવાની હોય
ના તમે જ કીધું એ તમે તમે કીધું એટલે બોલ્યો બાકી મુ ક્યાં બોલ્યો
હા હા તો પેલા ગલ્થી મારીશ હેને
હા તમારો વાક છે અમારો નહી
ક્યાં જતા રે તમારા મમ્મીને પપ્પાને
એ નીચે બેઠા હું ઘરની છતે
શું કર
મો લીમડા હાટે બેટું
શું ઠંડુ પવન ખાઓ
હા પવન તો ખાવું પડેને
ની અંકો નહી ચાલતી
ચાલતો ના
તો પછી
મારા બાપો છો છો એસી લગી રહ્યા કે ઠંડી બહુ લાગે એટલે ઉપર આવ્યો
હો આ તો ઉપર તાપ છે ઢાબા પર.
હ.
તાપ છે કે.
ઉપર તાપ નહી સનસેટ જોવું સું.
ઓ સારુ.
હા.
શું કરે છે તમારા મમ્મી ન તમારા પપ્પા ન.
મમ્મી પપ્પા લુડો રમે.
લુડો ખેલે સે.
હા. તમે હું કરો? હલો. હેલો. હલો. હલો. હલો. હલો.
હલો.
આવાજ નહી આવતી તમારી?
હા અવાજ આવે ના આવે પણ ફોન નહી કાટવાનું હોય.
હો.
મારુ નેટ બંધ થઈ ગયું હતો.
એવું.
ઓ બે બે બે કોલ તો માં મારે રિજેક્ટ થઈ ગઈ.
ઓહ હો.
એના જીરો જીરો મિનિટ થઈ ગયા.
એવું તો હવે.
હવે શું કરીએ. બે તો થઇ ગઈ તો થઈ ગઈ.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
હી હી કેમ કરવાનું. આય ડિગ્રી તો આઉંગી સંડે કો. જાવા પડશે.
ઝાબા પર
ધાબા પર.
શું કરે.
છતના ઉપર છે.
ખબર છે ક્યાં શું કરે ત્યા.
મારુ પેલું રસોડું ઉપર જ છે ને એને લીધે.
તમે ક્યાંના શો?
મેં તો પેલા નીચે કમરામાં શું.
કઈ જગ્યાના છો તમે એમ કેહુ.
કઈ જગ્યા ડબોક ના એનું જગ્યાનું નામ નઈ વત તમારે એમને હા એમને જગ્યાનું નામ નઈ બતા બતાવાનું એને ગાલીગલોજ નઈ કરવાનું એને પૈસાનું લેનેદેન તેને કરવાનું. એને ઘર જેવી વાત કરવાની છે.
ઓહ હો આટલી સિંસીઅર થઈને વાત કરવાની વાત કરવાની. મેં મારી જિંદગીમાં આવી રીતે વાત કઈ દિવસ નહી કરી.
પર આમને અ અને મેં વાત કરવાની
એવું વાંધો નહી
કરવાનું
આ લીધું તો કરવી પડશે ને
હલો મારે ફોન આવી ગયો હતો એક મિનિટ હલો ફોન આવી ગયો તમારો
હુ
ફોન આવી ગયો હતો ભાઈ નો એટલે
ઓ શું બોલે છે.
કઈ નહી કાપી દીધું મેં તો
કેમ કાનાનું
હા
ઓ તો પાંચ મિનિટ થાયને પછી વાત કરી દે
હ મારા બાપાને ફોન ઉપર ફોન કરી નાખ્યો
એને લુડોમાં ડિસ્ટર્બ થઈ ગયા ને
હો વાંધો નહી હજુ રોડલા ને મનાયા આ આટલા ગેમમાં મગન થઈ ગયા બેઈ
અ ખાવા પીવાનું ખાઈ લીધું
મારા બાપાને મારી મા બે લવ મેરેજ વાળા છે એટલે ખાવાનો તો ખબર ને આખો દિવસ ગેમ ગમે
ક્યારે કીધી છે લવ મેરેજ
પેદેને થયો ત્યારે
તને ખબર છે.
હા મને કીધું હત કે મારે કે લવ મેરેજ થઈ ગયા એમ કીધું હતું મને
તારે પૂછવાનું હોય ને કે કેટલા સાન થયા એ કેટલા સાલ થયા.
મને કેવાય કે તું બીજી જાતની હોય તો ચાલશે લઈ આવજે વાંધો નઈ
ઓ
હા
કે કેવી જાતની લાવાની
મારે મારે હરિજન
હોય ચાલે
ચાલે નહી ચાલે.
ના
જમપ
ના એજ લાવવાની હોય.
તો બાટલા ઉપાડવા વાળીને લાવવાની વેણવાવાળી
ના આ તારે ક્યારે મિલી ગઈ હતી
હે
આ તને કે કે
હે
આ તને કેટેમીલી
કોણ
આ બાટલા પડવા વાળી એને
એ એ મને રસ્તામાં નાળીમાં નાળી સાફ કરતી હતી ત્યારે મને મલી
સારું તને પસંદ થઈ ગઈ ઓ તો કંઈ કીધું તો હું તને પ્રેમ કરુ છું. ગજજબ છોકરો આતો
હા બહ જબરો માણસો બહુ મોટી બાટલી છું.
આટી મો આટી મોટલી બાટલી છે તું મને તો ખબર નથી.
એવું
હા
વાંધો નઈ વાંધો ની હજુ ખબર પડશે તમે મો કયો માણસ છું
હા આજે ખબર પડશે મને
આટલો બધો આટલો જઝબડો થું છોકરો છે હ
મારા મમ્મા પાપ્પાની લવ મેરીજ છે મારા બોન્ડ નામાં જીજાજીની લવ મેરીજ છે.
એ જુઠઠા હું તારી બહેણ બોલું છું હે
મારી લોવ મેરીજ નહી છે મારી અરેન્જ મેરિજ છે. અને તારા મમ્મી પપ્પા ને બી અરેન્જ મેરેજ
નહી પોસી લેજો પોસી લેજો તમે ભળે
સારું પૂછી લેવ છું.
હા
હમ
નય પૂછતા મારા ટાંટ્યા ભાંગી નાખશે
ના હું કેવું છું એને ફોન આ ફોન મનીક્યો નહી ને બીજો ફોન લગાવ્યો એને
હ વાંધો નઈ કરી નાખજો બસ
હા સારું તારા ટાટિયા ભાંગી નાખશે ને તો મને મજા આવશે
વાંધો નઈ
ઠીક છે તો તું તૈયાર રા
હા હલો લે આ ઘરની છત્રી ગુમી નાખી મે તો ટીવી ઘરના ચેનલ જતો રહેેશે અવે
ચેનલ આવે
ખબર નઈ મેં તો છત્રી ઘૂમી નાખી આખી ટૂટી ગેય
હમ આવુ હ બુસ
અલા બેટરી મારી બે ટકા રય હલો